તો કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં. બીજું શું ચાલે છે? બસ આ કઈ નહીં આ ટીવી જોતી હતી હમણાં તો. હા.
હા બસ એજ- ન્યૂઝો જોતા હતા હતા બેસેલા હતા તો
હા આજના ડિજિટલ યુગમાં ન એક મહત્વનું ભાગ બની ગયું છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ પછ યુટ્યુબ ટ્વિટર એવા કેટલા પ્લેટફોર્મો છે કે જેના ઉપરથી આપડે લોકો દ્વારા દુનિયાભર ની એક બી જ સાથે જોડાયેલા અ રહી છે અને સોસ હોય ઘોણા ફાયદા થી છે અને પરંતુ તેનો વધુ વડતો ઉપયોગ અ અથવા ખોટો ઉપયોગ નુકસાનકારક બની શકે છે એના વિશેથી અ જાણવું જરૂરી છે આપડે
હા એ તો બરાબર છે સોશિયલ મીડિયા એટલે શું કેવાય આમ ડિજિ તો હમણાં ડિજિટલ નું જ વધારે જમાનો ચાલી રહ્યો છે કારણ કે છેને લોકો એમાં શું લોકો એકબીજા સાથે જોડાય શકે છે એમના વિચારો પણ એકબીજા સાથે શેર કરી શકે છે હવે છે ફોટો હોય કે મતલબ વિડીયો કોલ હોય કે અ મતલબ કોઈ પણ માહિતી હોય તો તે છે ને એમાં પ પણ એ લોકો એકબીજા સાથે શેરિંગ કરી શકે છે અને આજના ટાઈમમાં છે ને બાળકો, યુવાનો, વડીલો અ વિદ્યાર્થીઓ, શિક્ષકો, મતલબ વેપારીઓ કેટલું બધું આવી રીતે સંસ્કાર સરકારી સંસ્થાઓ છે ને એ બધા જ ને સોશિયલ મીડિયાઓ ઉપર જ વધારે પડતો ઉપયોગ કરે છે.
સાચી વાત છે લોકો સાથે ઝડપથી સંપર્ક કરી શકીએછે પછી દુનિયાભરના સમાચાર તરત મેળવી શકીએ છીએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં મ દદ મડે છે અને ઘણા એવા તોવા ક કે જ્ઞાની આપડે સોશિયલ મીડિયા ની મદદ થી શીખી શકીએ છીએ કે નાના નાના વ્યવસાયોને પોતાના ઉત્પાદનનો પ્રચાર કરવાની સરસ તેવી તક મળે છે
હા એ તો તમે બરાબર કેહો છો સોશિયલ મીડિયા શું આપણા જીવનમાં છે ને એક મતલબ એટલો મહત્વનો મતલબ એક છે કે તેના મતલબ તે તે હોય તો આપણા મતલબ આપણું બધું કામ સરળ બની જાય છે પરંતુ એ પ્રશ્ન છે કે સોશિયલ મીડિયા એમ ખરાબ કેવાય કે સારું કેવાય તેનો જવાબ ત મતલબ જે ને અ આપી જ ન શકાય કારણ કે છેને જો સોશિયલ મીડિયા મતલબ ઘણા બધા ફાયદા પણ છે અને તો એનો અગર જો મતલબ બરાબર ઉપયોગ ન કરીએ તો તે આપને નુકસાન પણ પહોંચાડે છે આટલા માટે છે ને આપણે આપણો હા તેનો સોશિયલ મીડિયા નો ઉપયોગ છે ને આપણે અગર જો મર્યાદામાં રહીને કરીએ તો તે આપ સારું કેહેવાય છે
હા સાચી વાત છે જો ઈમરજન્સી માહિતી ઝડપથી આપડે શેર કરી શકીએ છીએ પછી નોકરી કે કારકિર્દી ની માહિતી સરળતાથી આપડે શું સોશિયલ મીડિયા પરથી મેળવી શકીએ છે છીએ
હા હા એ
તમારો અવાજ આમ નેટવર્ક હાલો
હલો આય્વો ના હઈ
હલો
હલો
હા તમાર નેટવર્ક બરાબર નથી આવતું બીજી થોડી જગા આમ આમ તોમ ચેન્જ કરો ની જગ્યા નેટવર્ક બરાબર નથી આવતું
હા હા કરું વાંધો નહી
નહી નહી એટલે આમ જ ફોન કટ નહી કરતા આ સાઈડ હા
હા હા ના ન પને કટર હા મનોરં જન માટે વિડીયો સંગીત આપડ કેટલી અન્ય સામગ્રી ઉપલબ્ધ રહે છે આપણે પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ રજૂ કરી શકીએ છીએ પછી સમાજમાં જાગૃતિ છેને સોશયલ મીડિયા ખુબ સારી રીતે ઉપયોગી છે બની શકે છે જેટલી ઉપયો હમ્મ જેટલી ઉપયોગી છે તે એટલા તેના ગેરફાયદા ભી છે
હા એ તો છે સોશિયલ મીડિયા હું શું છે આમ એનો સૌથી મોટો ફાયદો તો એ છે કે મતલબ એ છે ને એકબીજાને મતલબ જલ્દી થી એકબીજાના સમાચાર હોય છે એકબીજાને માહિતી પહોંચાડવાની હોય છે દેશ વિદેશ ના સમાચાર આપ ણે એક જ અ મતલબ થોડા જ વાર માં આપણને મળી જાય છે અ સોશિયલ મીડિયા શું એક આમ એમ તો જોવાઈ જાય એમ જોઈએ ને તો ઓનલાઈન પ્લેટફોર્મ જ છે જ્યાં લોકો છે ને એકબીજા સાથે વાતચીત કરી શકે છીએ દુનિયાભરના લોકો છે ને એમાં જોડાયેલા હોય છે કારણ કે આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ એવી રીતે કરે છે કે તેના દ્વારા છે ને સમાચાર છે મનોરંજન છે વેપાર જેવી કેટલી બધી પ્રવૃત્તિઓ કેટ સર બની ગઈ છે
સોશિયલ મીડિયા જેઠો સારો ઉપયોગ કરી પટલા તેના ગેરફાયદા ભી છે જેમ કે આપડે વધુ પડતો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીએ તો આપડા સમય બગાડે થાય છે પછી . પછી અભ્યાસ અને અન્ય કામમાં ધ્યાન બહ થઈ શકે છે .
હમ્મ એ તો તમે બરાબર કયો છો હવે જો વિદેશ માં અગર જો મતલબ આપણે મતલબ કેવી રીતે વિદેશમાં રહેતા હોય ને આપણે આપણા સગા સંબંધીઓ સાથે મતલબ વાત કરવું હોય તો તે પણ આપણે કેટલું મોબાઈલ દ્વારા આરામ થી વિડીયો કોલમાં વાત કરી શકી છી મતલબ દુનિયામાં કોઈ પણ ખૂણામાં બેસેલી વ્યક્તિ સાથે આપણે કેટલા આરામ સરળતાથી વાત કરી શકીએ છેએ અ પેલાના ટાઈમમાં આવું બધું ન હતું પેલાના ટાઈમમાં આપણે કેવું એકબીજાને આમ ચિ ઠ્ઠી લખતા હતા કે મતલબ ટેલિફોન બહાર જઈને ટેલિફોન અ એક રૂપિયો બે રૂપયો આપીને આપણે ટેલિફોન દ્વારા વાત કરતા હતા પણ હમણાં આજકાલ જે ટેકનોલોજી જે સોશિયલ મીડિયા ચાલુ છે ચાલે છે તેમાં તો કેવું મતલબ કેટલું આપણે જીવન આસાન થઈ ગયું છે તો છે ને એ આપડે કોઈ પણ મે સેજ મોકલવું હોય તો પણ આપણે મોકલી શકીએ છીએ ને મતલબ તો એ એટલા માટે છે ને આપણા સોશિયલ મીડિયા કેટલું આમ આપણને કામ આવે છે
. સાચી વાત છે પણ સોશિયલ મીડિયા પર અત્યારે ખોટી માહિતી બી ખુબ ઝડપથી ફેલાઈ જાય છે પછી સાયબર બુલિંગ અને ઓનલાઈન છેતરપંડી નું જોખમ ર હેલુ છે પછી વ્યક્તિગત માહિતીથી લીક થવાનો ભય રહે છે માણસો પછી માનસિક તણાવ અને ચિંતા વધી શકે છે પછી પરિવાર ના આપણેે સદસ્યો કે સભ્યો સાથે સોશિયલ મીડિયા ના કારણે ખુબ ઓછો સમય આપડે અ વિતાવીએ છીએ અને ઊંઘ અને સ્વાસ્થ્ય પર પણ ખુબ ખરાબ અસર પડે છે નાના બાળકો પર નકારાત્મક અસર થઈ શકે છે. સોશિયલ મીડિયા ના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા ભી છે.
હમ્મ એજ તો તમે બરાબર કયો છો. હવે જો ને આજના મતલબ આજકાલ જો આ મતલબ ખેડૂતો છે નાના વેપારીઓ છે એ બધા છે ને આમ સોશિયલ મીડિયામાં બી એ લોકોના પોતાના જે બી હ વે ચાણ હોય જે બી ઉત્પાદનો હોય તો તેને બધું મોબાઈલોમાં બધું ઓનલાઈનમાં અને ઈ કોમર્સમાંને કેવી રીતે આ બધાને એકબીજા સુધી પ્રોડક્ટ પહોંચાડે છે અને ઓછા ખર્ચામાં મતલબ છેને બધા ગ્રાહકો સુધી પહોંચી પણ જાય છે તો ઘણા લોકો સોશિયલ મીડિયામાં છે ને આવી રીતે કનેક્ટ બનાવી દે છે ડિજિટલ માર્કેટિંગ છે ઓનલાઈન વ્યવસાય છે તો એ દ્વારા એ લોકોને મત લબ આવક પણ માડે છે તો એ લોકોનું બધાનું જે આવી રીતે વેપાર કરવાનું હોય છે તે સોશિયલ મીડિયા એ કેલું આસાન બનાવી દીધું
હા સાચી વાત છે જો સોશિયલ મીડિયાનો આપણે જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઈએ અને ખોટી માહિતી શેર કરતા પહેલા તેની સચાઈ તપાસવી જોઈએ. અને પોતાની વ્યક્તિગત માહિતી ને સુરક્ષિત રાખવી સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખવો જોઈએ અને અભ્યાસ અને પરિવારના અ સભ્યો સાથે આપણે સભ્યોને વધુ મહત્વ આપવું જોઈએ સોશિયલ મીડિયા ઉપયોગ કરવો જોઈએ પણ આપણેે જેટલી જરૂર છે અને જેટલો અ ઉપયોગ શું કેવાય બિનજરૂરી ઉપયોગ ના કરવો જોઈએ જેટલી જરૂર છે ને એટલો જ ઉપયોગ કરવો જોઈએ વધારે પડતો ઉપયોગ કરવા થી આપડા સમય નો બી દુરુપયોગ થાય છે ને આપણા શું કેવાય જીવન માં ભી ઘણો એનો નુકસાન થઈ થઈ શકે છે આપડે
હમ્મ હા એ તો તમે બરાબર કેવો છો. હવે બાળકો પણ જો નો નાની ઉંમર થી જ આવે છે ને કેટલું બધું સોશિયલ મીડિયાનોો ઉપયોગ કર કરે છે એ લોકો છેને મતલબ મોબાઈલને કારણે પોતાના મતલબ ભણવામાં પણ ધ્યાન નથી આપતા એ લોકો છેને આમ અ મતલબ એ એ બધું એ લોકોને કેટલું નુકસાન પહોંચાડે છે હવે જો લાંબા સમય સુધી એ લોકો મો બાઈલ જયારે ફ્રી મતલબ હોય છે ત્યારે જયારે હોય ત્યારે મોબાઈલ લઈને બેસી જાય છે તો તે લોકોને આંખો માટે પણ કેટલું નુકસાન કરે છે પછી એ લોકો મોબાઈલમાં જ વધારે એ લોકોને ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો ઊંઘ એ લોકોને મતલબ ટાઈમ પર ઊંઘ પણ નથી આવતી ને આપણા શરીરને પણ કેટલું નુકસાન કરે છે ને અગર જો અ પરિવારમાં પણ છે ને અ આવી રીતે હવે જો ઘરમાં પણ બધા લોકો સાથે બેઠા હોય તો પણ અગર જો બાળકો પોતાના બાળકો શું હવે કોઈ પણ આવી રીતે મોબાઈલમાં વ્યસ્ત હોય છે તો તો આ તો એમ જ કેહેવાય છે કે મતલબ પરિવારમાં સાથે રેવાનો પણ મતલબ આવી રીતે મોબાઈલ હોય તો એકબીજા થી આમ લાગે છે
સાચી વાત છે હા સોશિયલ મીડિયા પોતે ન ન તો સંપૂર્ણ સારું છે કે ન તો સંપૂર્ણ ખરાબ છે. તેનો સારો અને ખરાબ ઉપયોગ આપણા હાથમાં છે જો તેનો સમયસર દારી પૂર્વક અને મર્યાદામાં ઉપયોગ કરવામાં આવે તો તે જ્ઞાન અને સંપર્ક અને વિકાસ નું શક્તિશાળી સાધન બની શ શકે છે પરંતુ જો તેનો અતિશય ઉપયોગ આપણા સ્વાસ્થ્ય અભ્યાસ અને અને સંબંધો માટે નુક્ શકારોથી સોશિયલ મીડિયા નો જરૂરિયાત અ પૂર્વક નો ઉપયોગ કરવો જ જોઈએ વધારે
હા એ તો તમે બરાબર કેવો છો ચાલો પાછા પાચછા મળીએ.
હા સારું પાછા મળીએ.